નમસ્તે મજામાં?
બસ એકદમ મજામાં, તમે કેમ છો મજામાં?
એકદમ મજામાં લેરમાં છીએ, બોલો બોલો શું છે આજનો ટોપિક?
તો આજનો ટોપિક કઈક એવો છે કે જે કાળા અને ગોરા લોકો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનું કે છે. તો અને ગોરા લોકોનું ભેદ સ્પષ્ટની આપણે વાત કર છું. તો એમાં આપણે મોટે ભાગે... દર્દનાક જે વાત છે તેની આપણે વધારે પડતી વાત કરવાની ટ્રાય કરીશું. જેમ કે હાલના સમયમાં લોકો કાળા અને ગોરા વચ્ચેનો ભેદ જે છે તે વધારે અનુભવતા હોય છે. એ લોકો એવું માનતા હોય છે કે જે ધોળા લોકો છે તે સ્વભાવે અને કામ કરવાની વૃત્તિમાં સારા હોય છે તેમ છતાં તેમના મગજ પણ વધારે પણ ધૂ પરફુલ હોય છે. જયારે કાળા લોકો છે તેને ગુસેલ લોક કોનું પ્રતિક માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં જયારે ગુલામી પ્રથા હતી ત્યારે લોકો જયારે ગુલામ રાખતા હતા ત્યારે કાળા લોકોને એક ગુલામની દ્રષ્ટિએ જોવામાં આવતા હતા. ધોળા લોકો ગોરા લોકો કાળા લોકોને ગુલામ રાખતા હતા. પોતાના ઘરમાં નાની હ જગ્યા આપી અને કાળા લોકોના પરિવાર ને ત્યાં રહેવાનું. અને ગોરા લોકોના ઘરના તમામ કામો કરવાના તેમજ ખેતીવાડીના કે કોઈ પણ અન્ય પ્રકારના કામો હોય તેને કાળા લોકો એ કરવા પડતા હતા. જેમાં કાળા લોકોની સહમતી હોય તો પણ અને સહમતી ન હોય તો પણ કામ કરવા પડ તા હતા. જ્યારે કાળા લોકોને પોતાની પરિવાર બનાવવાની પણ અનુમતિ હતી. પરંતુ તેની અંદર ઘણી બધી સમસ્યાઓ પણ જોવા મળતી હતી જેમ કે કાળા લોકો ના બે કાળા લોકો ના લગ્ન થયા બાદ તેમના ઘરે એકાદ બે છોકરાઓ થયા હોય છે. સમય વ્યતીત થાય છે અને છોકરાઓ મોટા થાય છે ત્યારે એ છોકરાઓ પર કાળા લોકોનો કોઈ અધિકાર હોતો નથી. તે છોકરા ઉપર ફક્ત ને ફક્ત ગોરા લોકોનો જ અધિકાર હોય છે. તે ગોરા લોકો તેને ચાહે તો પોતાના ઘરમાં કામ કરાવે પોતાની વાડી ખેતરમાં વગેરેમાં કામ કરાવે કે પછી બાર ક્યાંય મજૂરી વગેરેમાં કામ કરાવવું હોય તો કરાવી શકતા હતા. આ ઉપરાંત ગોરા લોકો ચાહે તો એ કાળા લો કોને બજારમાં નિલામી કરી અને અન્ય ગુલામ તરીકે તેને વેચી પણ શકતા હતા. તો આ તરીકે ગોરા લોકો જે છે એ કાળા લોકો ઉપર ક્યાંક ને ક્યાંક અહ અત્યાચાર કરતા હોય. તેવું દ્રષ્ટાંત થાતું હતું તો આ મુદ્દામાં તમારું શું કેહેવું છે?
બિલકુલ બિલકુલ કેમ કે કાળા ગોરા નો જે ભેદ છે અત્યારે ખુબ જ હા
કરી છે કે ભઈ કાળા લોકો અને ગોરા લોકો વચ્ચે ભેદ સ્પષ્ટ થાય છે. તો આ મુદ્દામાં તમારું શું કેહેવું છે?
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે હવે અત્યારે દરેક લોકો છે કાળા ગોરાનો ભેદ છે ખુબ જ વધી રહ્યો છે કેમ કે એક અહ ખુબ જ મોટી સમસ્યા કહી શકાય કેમ કે અત્યારે લોકો છે લોકોને અત્યારે ધોળું દેખાવું ખુબ અહ કહી શકાય કે સામે વાળા વ્યક્તિ છે તો સામે વાળા વ્યક્તિ છે એ જો પ્રભાવિત થાય તેના માટે વ્યક્તિ છે તે ખૂબ જ સખત અને સખત પ્રયત્નો સાથે પોતે સારો દેખાય એ માટે ખુબ જ પ્રયત્ન કરતો હોય છે અને એના માધ્યમથી અત્યારે તો ઘણી બધી એવી ટેકનોલોજી આવી ગઈ છે કે જેના માધ્યમથી કાળો વ્યક્તિ છે તે ધોળો થઈ શક તે છે અને ધોળો વ્યક્તિ છે તે ભૂરો અથવા તો લાલ પણ થઈ શકતો હોય છે. કેમ કે અત્યારે ટેકનોલોજી ખુબ જ વિકસી રહી છે. કેમ કે અત્યારે લોકો છે કાળા લોક કોને તો કાળા લોકો છે તો પોતાનું જે રૂપ છે એ દરેક વ્યક્તિને સ્વીકાર નથી થત તો કેમ કે અમુક લોકો પાછા એવા હોય છે કે તેની પત્ની છે અથવા તો કોઈ પણ વ્યક્તિ છે તો એ વ્યક્તિને એ વ્યક્તિ ના ગમતી હોય તો કહી શકાય કે એ વ્યક્તિ છે ખુબ જ ગંભીરતા પૂર્વક એની ઉપર છે કેસ કરી દેતી હોય છે. એટલે કાળા વ્યક્તિઓ છે તે ધોળા થવા માટે ઘણી બધી એવી અ સર્જરી પણ કરાવતા હોય છે. અથ અથવા તો કોઈ પણ એવા કેમિકલ છે કેમિકલ લગાડે છે. અથવા તો કોઈ પણ એવી જરૂરી જે વસ્તુઓ છે તો પોતાના મોઢા ઉપર લગાડતા હોય છે. એટલે જેના માધ્યમથી કહી શકાય કે કાળો વ્યક્તિ છે તો ગોરો પણ અત્યારે કરી શકાય છે. કેમ કે અત્યારે ઘણા બધા એવા કન્ટ્રી છે કે જ્યાં આફ્રિકાની વાત કરે હવે આફ્રિકાની કન્ટ્રીમાં છે તે કાળા ગોરાનો ભેદ નથી કેમ કે ત્યાં દરેક વ્યક્તિઓ છે તે કાળો વર્ણ છે. કેમ કે કાળા વર્ણ એક સરખો જો વર્ણ હશે તો દરેક વ્યક્તિઓ છે તે કાળા ઘોરાનો ભેદ નહીં રે કેમ કે અત્યારે વાત કરીએ કે ભારત જેવા દેશમાં તો ભારત જેવા દેશમાં અત્યારે કાળા લોકો પણ વસે છે. અને ધોળા લોકો પણ વસે છે. અને જો બંને વર્ણના લોકો વસ તા હોય છે તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એક અસમાનતા સર્જાય છે અને દરેક વ્યક્તિઓ છે તો પોતાની ના સમજી ના કારણે. ઘણા લોકો છે, કાળા લોકો છે તો કાળા લોકોને ઘણા લોકો મિત્રો હોય‌. તો ઘણી વાર એવું થતું હોય છે કે અમારા ગ્રુપમાં પણ એક એવો મિત્ર હતો કે જે ખુબ જ કાળો હતો. એટલે ઘણા મિત્રો એવા હોય છે કે જે ગ્રુપમાં એ વ્યક્તિને સપોર્ટ કરતા હોય છે. પરંતુ ઘણા લોકો એવા પણ મેં જોયેલા છે કે કાળો વ્યક્તિ જો ગૃપમાં હોય છે તો એને ખીજવ તા હોય છે અથવા તો એની સાથે મનોરંજન કરતા હોય છે. અથવા તો કહી શકાય કે એને હેરાન કરતા હોય છે. તો એ વ્યક્તિ પછી કંટાળી અને ક્યારેક આત્મહત્યા પણ કરી લેતો હોય છે. એટલે મારું એવું માનવું છે કે કાળા ગોરાનો ભેદ જોયા વગર દરેક વ્યક્તિ છે તે સાફ દિલ હોય છે એટલે કે દરેક વ્યક્તિ અત્યારે તમે જોતા હશો કે લગ્નના વિષયની વાત કરો તો લગ્નના વિષય મેં પણ અત અત્યારે કાળા ઘોરાનો ભેદ ખુબ જ લોકો જોતા હોય છે. પરંતુ મારું એવું માનવું છે કે કોઈ પણ એવી વસ્તુ એવી જરૂરી નથી કે ભાઈ ધોળા લોકો છે તો એને વધારે દિમાગ હોય છે. તે કાળા લોગો છે એનો ઓછો દિમાગ હોય છે એવું કાઈ જરૂરી હોતું નથી. અત્યારે કાળા વ્યક્તિ પણ ખુબ જ એવી સારી એવી પોસ્ટ ઉપર છે એટલે એનો જે વર્ણ છે એ કાળો છે કેમ કે એની બુદ્ધ બુદ્ધિ કાળી નથી. બુદ્ધિ તો એની ધોળા કરતા પણ ધોળી છે એટલે પસ શુ થાય કે ધોળો તે છે તે ખુબ જ અ. કહી શકાય કે સારો પણ હોઈ શકે અને ખરાબ પણ હોઇ શકે અને કાળો વ્યક્તિ પણ સારો અને ખરાબ બંને હોઇ શકે છે એટલે આ રીતે ભેદભાવના કરવો જોઈએ તો ભેદ કરવામાં આવે છે તો આગળ જતા દરેક વ્યક્તિ છે તે ખૂબ ખૂબ જ પીડામાં જશે એટલે દરેક વ્યક્તિ આ પ્રકારે ખૂબ જ કાળજીપૂર્વક આ પણ ખુબ જ ઊંડાણપૂર્વકનું દરેક વ્યક્તિ એ કરવું જોઈએ એટલે તો આ વિષય ઉપર તમારો શું પ્રકાશ પાડશો, કે શું કેવું છે આ વિષય ઉપર તો.
એ બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી છે કે ભાઈ અત્યારે હાલમાં જે બધી વસ્તુઓ આવી છે. તમામ જુદી જુદી વસ્તુઓને આપણે જોઈ શકાતી હોય છે જેમ કે આપણે વાત કરીએ કે કાળા ગોરાને ભેદની તમે જે વાત કરી છે તે વાતથી હું પણ અત્યારે હાલમાં સહમત છું તેવું મને લાગે છે. અ અત્યારે હાલના સમયમાં કાળા કોરાના ભેદ ને ઘણા બધા અંશે દૂર કરી શકાયો છે અને ઘણા બધા લો કાળા ગોરાના ભેદમાં માનતા પણ નથી. તેવું આપણે જોઈ શકાય છે પણ તેમ છતાં પણ ઘણા ઘણા વિસ્તારોમાં ઘણી ઘણી જોબ વગેરેમાં પણ કાળા ગોરાનો ભેદ હોય તેવું આપણને લાગતું હોય છે, જેમ કે કોઈ પણ જગ્યા એ કોઈ વેકેન્સી આવે છે કોઈ પણ જોબ આવે છે
તેમાં કેવું થાય છે કે ભાઈ અ રિસેપ્શન વગેરેની જોબ હોય છેમાં ગોરા લોકોને વધારે રાખવાનો પસંદ કરતા હોય છે આ સાથે કાળા ગોરાના ભેદની સાથે સાથે કેવું થાય છે કે ભાઈ અ લોકોમાં સ્ત્રી પુરુષોમાં ભેદ પણ જોવા મળતો હોય છે સ્ત્રી પુરુષોના ભેદની અત્યારે આપણે વાત કરીએ તો ઘણા બધા વિસ્તારો તો એવા છે કે જેમાં સ્ત્રીઓને રાખવામાં આવતી નથી સ્ત્રીઓ પ્રત્યે ધૃણા હોય તેવું આપણે જોઈ શકાય એવું જોઈ શકાતું હોય છે જે ખરેખર ન હોવું જોઈએ. પરંતુ તેમ છતાં પણ હાલના સમયમાં છે જો એને દૂર કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરવા હોવા જોઈએ. તેના દ્વારા સરકારે સ સ્ત્રી કલ્યાણ યોજના વગેરે પડતી ભારત સરકારે બેટી બચાવ બેટી પણ વગેરે એવી એવી યોજનાઓ વગેરે બનાવવામાં આવેલી છે જેના અંતે કેવું થાય છે કે સ્ત્રીઓને પુરુષોની સાથે સાથે પુરુષો જેટલું તે સન્માન મળી રહે તેવી વાત કરવામાં આવેલી હોય છે, તો આ મુદ્દામાં તમારું શું કહેવું છે?
બિલકુલ બિલકુલ કેમ કે અત્યારે દરેક લોકો છે તે ખુબ જ અ ભેદભાવ છે તે એવું દરેક લોકો માની લેતા હોય છે એટલે દરેક લોકો મેં તો એવા પણ જોયા છે કે કાળા જે લોકો હોય છે એ પોતાની જાતને છે તે સ્વીકારી લેતા હોય છે કેમ કે જે ભગવાને જે આપણને શરીર આપેલું છે તો એ શરીર છે તે અ પોતાને ચલાવવા માટે આપેલું છે કેમ કે કૃષ્ણ ભગવાન પણ કહી શકાય કે કાળા વર્ણના હ તા પરંતુ એમની જે કળા હતી. ખુબ જ કહી શકાય કે એક રમણીય હતી એટલે દરેક લોકો એ વસ તુ ને સ્વીકારે છે એટલે મારું એવું માનવું છે કે દરેક વ્યક્તિ એ કાળા ગોરા ના ભેદ ન કરવો જોઈએ અને દરેક વ્યક્તિ આ વસ્તુને એક્સેપ્ટ કરવી જોઈએ કેમ કે જો અત્યારે એ વસ તુ ને એક્સેપ્ટ નહી કરવામાં આવે તો આગળ જતા ખુબ જ એ વ્યક્તિ છે તે પીડામાં જતો રહેશે એટલે કાળા ગોરાનો ભેદ કર્યા વગર દરેક વ્યક્તિએ અત્યારે ખુબ જ સખત અને સખત રીતે એ વસ્તુને સમજવી પડે છે કેમ કે અત્યારે લોકો પૈસા પાછળ દોડી રહ્યા છે અત્યારે કાળા ગોરાનો ભેદ એ માટે છે કેમકે જે કાળો વ્યક્તિ છે ક્યારે ગરીબ હોય છે તો કોઈ વ્ય ક્તી છે તેને બોલાવતા નથી પરંતુ એ જ વ્યક્તિ જયારે અ બાજુમાંથી બી એમ ડબલ્યુ લઈને નીકળતો હોય છે તો દરેક વ્યક્તિ એના મિત મિત્રો બની જતા હોય છે એટલે કેવાય ને કે પૈસા છે તે દરેક વ્યક્તિને કઈક કઈ વસ્તુ કરાવી શકતો હોય છે એટલે પૈસા છે એ ક્યારેક માનવીને અમીર પણ બનાવી દેતો હોય ને પૈસા છે એ ક્યારેક માનવીનો જીવ પણ લઈ લેતું હોય છે એટલે કાળા ગોરાના ભેદમાં તો દરેક વ્યક્તિ અત્યારે સ્પષ્ટપણે ખુબ જ વિચારવો કરવો જોઈએ અને જો આજ થી જ કોઈ વ્યક્તિ કાળા ગોરાનો ભેદ કરે છે તો એને અત્યારે જ એ વસ્તુને સમજવી જોઈએ કેમ કે આપણા પરિવારમાં પણ કોઈ વ્યક્તિ કાળો છે અથવા તો આપણા પરિવાર કોઈ વ્યક્તિ ધોળો છે તો મારું એવું માનવું છે કે ધોળા વ્યક્તિ હોય છે તો એને અભિમાન પણ ન કરવું જોઈએ કે હું વધારે ધોળો છું તો હું બધાથી સારો દેખાવ છું મને બધા મારી પાછળ જ ભાગશે તેવું માઇન્ડસેટ દરેક વ્યક્તિ નથી હોતું એટલે એ પ્રકારે ના વિચારવું જોઈએ એટલે પાછા મળીશું એક નવા સાથે અથવા નવી શરૂઆત સાથે ચાલો મળીએ.
જી બિલકુલ બિલકુલ મળીએ.